હાલો
કેમ છો શાંતિ?
બસ મજામાં તમે બોલો કેવું મજામાં?
જો શાંતિ ચાલે છે તમે કહો અત્યારે તો બધા કેવું દિલ્હી ના જંતર મંતર પર કેવું પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે જોયું તમે?
ના એ હું એ આજે હું થોડીક બીજી હતી એટલે મેં સમાચાર ઉપર ધ્યાન નથી આપ્યું બોલો ને તમે મને થોડું જણાવોને
અ અત્યારે તો કેવાય ને કે આમ બહુ સરસ વર્તમાનપત્રક આપણા જીવનનો મહત્વનો ભાગ છે.
હા સાચી વાત છે બોલો
અને કહેવાય ને કે જે પ્રકાશન દરરોજ અથવા નિયમિત સમાંતરે પ્રસિદ્ધ થાય અને તેમાં સમાચાર લેખો જાહેરતો રમતગમત વેપાર અને
અન્ય માહિતી અન્ય માહિતી અન્ય માહિતી આપણને આપેછે જે સમાચારો. એ સમાચારો કેવા સારા હોય છે.
ના સાચી વાત છે.
અને કહેવાયને કે જે પ્રકાશન દરરોજ અથવા નિયમિત સમયાંતરે પ્રસિદ્ધ થાય અને તેમાં સમાચાર લે ખો જાહેરાતો રમત ગમત વેપાર અને અન્ય માહિતી હોય. તેને વર્તમાન પત્ર કહેવાય.
હા સાચી વાત છે શું આજના ડિજિટલ યુગમાં પણ વર્તમાનપત્ર મહત્વનું છે.
હા ચોક્કસ. મોબાઈલ અને ઇન્ટરનેટ આવ્યા પછી પણ ઘણા લોકો સવારની શરૂઆત વર્તમાનપત્ર વાંચી ને જ કરે છે.
હા એબી છે વર્તમાનપત્રમાં કયા કયા પ્રકારના સમાચાર હોય છે?
અહ વર્તમાન પત્રમાં કહીએ તો રાજકારણ શિક્ષણ રમત ગમત વ્યાપાર મનોરંજન વિજ્ઞાન કૃષિ આરોગ્ય હવામાન અને સ્થાનિક સમાચાર સહિત અનેક વિભાગો હોય છે.
અહ સંપાદિક વિભાગમાં શું મહત્વ હોય છે?
અહ સંંપાદિક વિભાગમાં મહત્વના મુદ્દાઓ પર વિશ્લેષણ અને અભિપ્રાય આપવામાં આવે છે. તે વાંચકોમાં વિચારશક્તિ વિકસાવે છે.
તો સાચી વાત છે વિદ્યાર્થીઓ મા ટે વર્તમાનપત્ર કેવી રીતે ઉપયોગી થાય છે?
જો સામાન્ય જ્ઞાન વધે છે આપણું પેલા તો ભાષા સુધરે છે. નવા શબ્દો શીખવા મળે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં આપણને મદદ મળે છે.
ઓ હ એટલે રોજ વર્તમાનપત્ર વાંચવું વાંચવું જોઈએ જેમ કે વર્તમાનપત્ર વાંચવાની ટેવ પાડવી કે નહી?
ઉમ્મ વર્તમાનપત્ર વાંચવાની ટેવ તો પાડવી જ જોઈએ ને કેમકે તે આપણને સમાજમાં શું ચાલી રહ્યું છે. અત્યારે મારે વર્લ્ડમાં દેશમાં રાજ્યમાં પોતાના ગામમાં શું શું ચાલી રહ્યું છે, તેના વિશે તમને માહિતી તે ન્યુઝપેપર અથવા સમાચાર પત્ર દ્વારા જ મળશે તમને.
સાચી વાત છે. રમત ગમત સમાચારમાં ઘણા લોકોને ઘણા લોકોને ગમે છે.
હા. ક્રિકેટ ફૂટબોલ કબડ્ડી ઓલમ્પિક અને અન્ય રમતોના સમાચાર. ખેલ પ્રેમીઓને ખૂબ પસંદ આવે છે.
સાચી વાત છે. વેપાર અને અર્થતંત્રના સમાચારનું શું મહત્વ હોય છે? વર્તમાનપત્રમાં?
આમતો જો પહેલાતો વેપારીઓ, પછી રોકાણકારો અને વિદ્યાર્થીઓ માટે બજાર શેરબજાર અને અર્થતંત્રની માહિતી ખૂબ ઉપયોગી છે.
સાચી વાત છે શું વર્તમાનપત્રમાંમાં પણ સમાચાર જ હોય છે?
ના તેમાં ઘણા બધા વાર્તાઓ હોય છે ગેમ્સ હોય છે. પછી લેખો હોય છે કાર્ટૂન હોય છે. પછી કોયડાઓ હોય છે, આરોગ્ય સલાહ હોય છે. રસોઈ અંગે તમને તેમાં રેસીપીઝ મળે છે, પછી રોજગાર સમાચાર અને જાહેરાતો પણ હોય છે.
રોજગાર સંબંધિત જાહેરાતો યુવાનો માટે ખૂબ ઉપયોગી હોય છે વર્તમાન પત્રમાં?
હા બિલકુલ ઘણી સરકારી અને ખાનગી નોકરી નોકરીઓની માહિતી તમને વર્તમાન પત્રમાંથી જ મળે છે.
ઓ સારું કેહેવાય તો આજકાલ લોકો સમાચાર પણ ફેલા ફેલાય છે, સમાચારમાં પણ ફેલાવે છે. અ સોરી આજકાલ લોકો ખોટા સમાચાર બી ફેલાવે છે તે વિશે તમારું શું માનવું છે?
સાચી વાત છે, તે આપણે અત્યારે કહેવાય ને. કે વિશ્વસનીય વર્તમાન પત્ર આપણે એના માટે પહેલા તમને ખબર હોવી જોઈએ. કે આ સમાચાર પત્ર છે. જે સચોટ ન્યુઝ આપે, સચોટ સમાચાર આપે છે. કે કોઈ ખોટા કે પછી કોઈ એવું નથી કે પેલા લખશે, કે પેલા એ પેલાને માર્યો. પેલા એ પેલા માર્યો પછી પાછળ કેવું ચિન્હ્ મૂકી જશે જે પ્રશ્નો છે. કોઈ જવાબ નથી. તેથી આપણેે વિશ્વસનીય વર્તમાનપત્ર વાંચવું જોઈએ, માહિતીની ખાત- -રી કર્યા વગર કોઈ સમાચાર પર વિશ્વાસ આપણે કરવો જોઈએ નહી.
સાચી વાત છે કોઈ ના પર અત્યારે વર્તમાનપત્ર પર બી વિશ્વાસ ન કરવો જોઈએ, એ તમારી વાત એકદમ સાચી છે. શું વર્તમાનપત્ર ભાષા સુધારવામાં મદદ કરે છે?
હા. તમે નિયમિત વાંચવાથી શબ્દો શબ્દો ભંડોળ બબ તમારું વધશે. તમને નવા નવા શબ્દો જાણવા મળશે. પછી વાંચનની તમારી ગતિ સુધરે છે અને લેખન કૌશલ્ય પણ વિકસે છે.
ઓ સારું કહે શું બાળક ને પણ વર્તમાનપત્ર વાંચવું જોઈએ?
હું તો કહીશ આ ચોક્કસ વાંચતા નાનપણથી જ એને ટીવ પાડવી જોઈએ. તેમની ઉંમર પ્રમાણેના સમાચાર અને બાળ વિભાગના વાંચવાથી જ્ઞાન અને વિચાર શક્તિ બંને વધે છે.
સાચી વાત છે. પર્યાવરણને સમાજ માટે વર્તમાનપત્ર શું કરે છે.
હવે જો કહેવાય ને તો પર્યાવરણ, સ્વચ્છતા શિક્ષણ, આરોગ્ય અને સામાજિક મુદ્દાઓ અંગે લોકોને જાગૃત કરે છે. પછી અહ પર્યાવરણને સમાજ માટે એ તો અત્યા તમે જોજો કે કાગળ છે એ એનો નાશ થઈ શકે છે બરોબર તો ન્યૂઝપેપ પર કે એની કાગળ જ છે બરોબર છે અને ન્યુઝપેપર જ અત્યારે હું એટલા સસ્તા મળે બબ્બે ત્રણ-ત્રણ રૂપિયામાં ન્યૂઝપેપર મળે છે. તો ન્યૂઝપેપર એટલા કોસ્ટલી કે એક્સપેન્સ એટલા મોંઘા બી નથી કે તમે યુઝ ના કરી શકો. કે તમે પરચેસ તમે એને લઈ ના શક ખરીદી ના શકો. તો ન્યુઝપેપર વાંચવા જોઈએ.
હા સાચી વાત છે હવે હું એમ કહું છું કે પ્રિન્ટ અને ઈ પેપર વચ્ચે શું તફાવત હોય છે, એ મને નથી ખબર તો તમે થોડું એના વિશે કહેશો.
હા, પ્રિંન્ટ વર્તમાન પત્ર હાથમાં લઈને વાંચવાનો તમને આનંદ આપે છે. એટલે પ્રિન્ટ એટલે કે કેહેવાય ને કે અ શું કે આમ તમે કોઈ ન્યૂઝ પેપર છે, તો એને તમારા હાથમાં લઈને વાંચો એને પ્રિન્ટ કેવાય કે ન્યૂઝપેપર ની પ્રિન્ટ છે એવું કહેવાય. હવે એ જ જગ્યાએ તમે ઈ પેપર તમે એ જ પેપર તમારા મોબાઈલ માં માન લો દિવ્ય ભાસ કર ત્યાં, પેપરની આપણે ગુજરાતની એજન્સી છે, બરોબર તો દિવ્ય ભાસ્કર ની તમારી જોડે એપ્લિકેશન છે, તો એમાં દિવ્ય ભાસ્કર તેનો પેપરની પીડીએફ મૂકે છે, એમાં. એની એપ્લિકેશન માં એ પીડીએફ તમે ડાઉનલોડ કરો, એટલે તમાર ફોનમાં આઈ જાય એપ્લી પીડીએફ. એટલે તમે ફોનમાં તમાર ફોનમાં તમે જે સમાચાર એ એ પીડીએફ માંથી વાંચો એને ઈ પેપર કહેવાય.
ઓકે, મને ઈ પેપર અને પ્રિન્ટ વિશે થોડું બી નોલેજ નતું, એ તમારી પાસેથી આજે મને જાણવા મલ્યું. અને હું એમ કઉ છું, હમ હમ બોલો.
ઈ ઈ એટલે એક જાતનું ઇલેક્ટ્રોનિક પેપર એમ, ઇલેક્ટ્રોનિક મિન્સ કે કોઈ ઇલેક્ટ્રોનિક સાધનમાંથી તમે કશું વા ત માન લો કોમ્પ્યુટરમાં તમ સમાચાર જોતા હોય તો, ઈ એ ઈ ન્યૂઝ કહેવાય એને.
ઓકે. એની અલગ એપ હોય છે?
એની અલગ હા, બ દરેક સમાચાર એજન્સીસ જે હોય અત્યારે આજ તક છે, દિવ્યા ભાસ્કર છે, એબીપી ન્યુઝ છે. એ લોકોની પોતાની અલગ એપ્લિકેશનસ હોય, યુટ્યુબ પર પોતાની ચેનલ હોય, સોશિયલ મીડિયા પર તેમના એકાઉન્ટસ હોય.
હમ્મ.
ઓહો, સારું કેહેવાય. તો શું બંને પોતપોતાનું બંનેનું પોતપોતાનું મહત્વ છે.
છે ને, હવે જો ન્યૂઝ પેપર કહીએ ને તો ન્યૂઝ પેપર સવાર પડે ને તમારે એક માણસ હોય જે સાયકલ લઈને આવે તમારા ઘરમાં આમ ન્યૂઝપેપર છુટું ફેંકે. સવાર પડતા ને ઉઠવાની સાથે તમારે એના માટે કોઈ મોબાઈલમાં શોધવાની જરૂર નથી. કે કશું કરવાની જરૂર નથી એ સીધું તમાર ન્યુઝપેપર આમ પેલો આવયો નાખ્યું ને, તમારા હાથ મા એવું એજ જગ્યા તમારે જો હ એટલું છે કે, અત્યારે એટલા ફાસ્ટ ઇન યુઝ થઈ ગયા છે ને આ સોશિયલ મીડિયા ના લીધે, ઈ પેપર કે ઈ ન્યૂઝ ના લીધે. કે જે આમ કહેવાય ને, કે અત્યારે અ મારે મને ક અત્યાર માન લો, પાંચ વાગે સવારે આમ આપડે કોઈ હાઈવે પર એક્સિડન્ટ થયો અને પાંચ ને પાંચે તો એનો ન્યૂઝ તમારી જોડે આઈ જશે.
સાચી વાત છે. સોશિયલ મીડિયા ના લીધે એ પેપરની બી ઈ પેપરની બી જરૂર નથી પડતી. કે વર્તમાન પત્રની બી જરૂર પડતી નથી. સારા વાંચક બનવા માટે શું કરવું જોઈએ.
અ સારા વાંચક બનવા માટે તો તમારે છે ને પહેલા તો કહેવાય ને કે, તમારું રેગ્યુલર ન્યૂઝપેપર વાંચવા જોઈએ. રેગ્યુલર સમાચાર જોવા જોઈએ, સોશિયલ મીડિયા તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક વાપરો છો. તેમાં ન્યૂઝ એજન્સીસની જે બિઝનેસ પ્રોફાઈલ હોય જે તેમના ચેનલ હોય એ સબસ્ક્રાઈબ કરવી જોઈએ અને તેમાંથી તમે રોજ ન્યૂઝ વાંચવા જોઈએ. હવે ન્યૂઝ વાંચવાથી તમને ખબર પડશે માન લો કોઈ એવા ન્યૂઝ છે જે તમે રીલ્સ કે પાર્લર નું અત્યારે તમે કરો છો તો એના રિલેટેડ કોઈ પેલુ નવી વસ્તુ બહાર આઈ કે કોઈ સરકારે એવી સ્કીમ બહાર પાડી કે જેનાથી તમને બિઝનેસ ચલાવવામાં ફાયદો થાય નમાં તો એ તમને ન્યૂઝ મારફતે જ મળશે. બીજા કોઈ માધ્યમ થી તમને મળવા નથી એ સરકાર એનું માર્કેટ સરકારે કાર એનું પરિપત્ર બહાર પાડશે જે ન્યૂઝ ન્યુઝપેપર માં જ આવશે.
આના સાચી વાત છે આજની ચર્ચા માંથી મને સમજવા મળ્યું કે વર્તમાનપત્ર ત્ર સમાજ સેનું સાધન નહી પરંતુ જ્ઞાન જાગૃતિ અને જવાબદાર નાગરિક બનવાનું શક્તિશાળી માધ્યમ છે અને ઈ પેપ પર અને એના વિશે મને કઈ જ્ઞાન નોતુ એ તમારા જોડેથી મને જાણવા મળ્યું આભાર તમારો ખુબ સરસ ચર્ચા
આભાર આભાર આભાર ખુબ સરસ